હા બેન કેમ છે છે
મજામાં તને કેમ છે
હા મને પણ મજા જ છે અચ્છા ું ઓલું રેડ ક્રોસ નું જે કતી ત કંડક્ટર ના ફોર્મ નું
હા
આઈ તું પણ ભરી દે ને તારે ન જ ભરવું
જોઈ લઉ એમાં હાઈટ રિક્વાયરમેન્ટ હોય છે લગભગ એક સો બાવન મેં જોયું નથી કઈ ગૂગલ કર્યું હતું તો એક સો બાવન સેમી નું હતું તો સાાયદ મારે એક સો બાવન નથી લગભગ એટલે મારે છે ને જોઈ લઉ પેલા હાઈઇટ નું ને હાઈટ નું જો ફુલફિલ થતું હોય એમાં મારે તો પછી હું આગળનું કરું પ્રોસેસ મારે વિચાર છે કરી દે જગદીશ બો કેશ કે કરને કર
હાથી કરી જ તે શું હય ને
એટલે એના કોક જાણીતા ફન્ડમાં ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો ને કે તાર ઘરના કે છે એના આમાં વેકેન્સી આવી છેસ હજાર પગાર છે
હા
અને આમાં કઈ ના હોય વારો આવી જાય તો પાંચ મહિના આમાં કરે તો પછી કે બે બેસે એવી પરીક્ષા પાસ થઈ ને તો ઓફિસ વર્ક માં મળી જાય એમ પાંચ છ મહિના કરી લે કંડક્ટર તોય
પછી ઓફિસ વર્ક શો મળે
પછી એની એક્ઝામ હું નીકળત એ પાસ કરી લઈ એટલે એમાં મળી જાયમ ઓફિસ વક એમ જીએસટીમાં જ કક મળતું જીએટી એમાં તો હોય હમ
ઓકે ઓ
ઈ કેતા તા ને મને કંઈ અ ઇન્ટરેસ્ટ નતો કંડક્ટર વર્કમાં બસને એક તો આખો દિવસ બસમાં
નહીં હવે સારું છે બસમાં આખો દિવસ ધકાસું તારી સીટ હોય જ. તારી એક સીટ તો કોઈ લેવાનું છે જ નહી બસ ગમે એટલી ફૂલ હોય તને સીટ મળવાની જ છે.
હા ઈ તો સે ઈ સે ને
ટાઈમિંગ પણ સારું જ છે ને આઠ કલાક તો નોર્મલ જ છે. ગવર્મેન્ટ રુલ્સ પ્રમાણે જ છે. એન કરતાં વધારે તારે યા કંપનીમાં હશે ક્યારેક ઓવરટાઈમ ને એવું કાઈ તો અહીંયા ન હોય, ઓવરટાઈમ કે એવું કાઈ
ના હો,
હહ પાછું આ સારું જ હશે બેન તું જે કરશને એના કરતાં ગવર્મેન્ટ બધી કોઈ પણ જોબ ગવર્મેન્ટ સારી એમ
ગવર્મેન્ટ બધી હા હા એ બસ ચાલુ થઈ જાય પછી ફોન વાપરીએને મજા કરીએ ન જયારે સ્ટોપ હોય ત્યારે જ જોવાનું હોય.
હા ને આપણે આપણે ડેલી ઈ જ રૂટ ઉપ ર હોય એટલે આપણને ખબર પડી જ જવાની કે હવે આ જગ્યા આવે છે, એમ
હમ્મ
ફોન આપડે નો વાપર ઈ બેન ખાલી ડેઈલી બેઠા રહીએ તોય આદત પડી જાય ઈ તો
હા
ને આપણે જોબ ઉપર એ આમ બે બેઠા જ હોઇએ યા ફોન તો યુઝ નથી કરતા આપણેે કઈ ન્યા આપણા બોઝ આપ બોઝ હોય માથે આપણે ઈ આપણને સંભળાવે, ખીજાય કે કંઈ પણ આ તો આપડી ઉપર કોઈ નઈ આપ આપણે આપણી રીતે જ કામ કરવાનું છે.
હા એ છે
કંડક્ટરનું મેં તો વિચાર્યું મને તો સારું જ લાગ્યું. એક છે કે આમ કંડક્ટર આમ બહુ આમ રેપ્યુટેબલ જોબ નથી રેપ્યુટેશન નથ થી આવતી કંડક્ટરમાં કંઇ
હા હા એતો મને ખ્યાલ છે ને એટલે તો મેં રિકમેન્ડ કર્યું તને કે ગવર્મેન્ટમાં તો ગમે તે સારી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આમાં કદાચ વારો આવી જાય તો આ કરાય તો આ કરીને હારે હારે આપણે જે ડ્રીમ જોબ હોય એની તૈયારી કરાય. તો એ મન એ હમ્મ, એ ના મળે ત્યાં સુધી આમાંય આપડે ઈન્કમ ચાલુ રયે. આપડા એક્સપેન્સીસ પૂરા થઈ જાય.
હા. મારે તો વિચારવુ શું કે હવે હું ભરી દઉં તે કીધું એટલે. બાકી મારી ઈચ્છા એમ જ નથી કે રેપ્યુટેબલ નથી ને એઈ હતું મારે
હા અને નર્સિંગ પાસ કરીને પંદર હજ જાર વાળી ગમે જો કરવી એના કરતા તો બેટર જ
હા એજ ને આ બઉ બેટર છે. મેં હમણાં કોલ બેેન જોડે એજ વાત કરી કે નર્સિંગમાં હું એટલી મહેનત કરું ગવર્મેન્ટ માટે અને ફૂલ મહેનત કરું ત્યારે બે ત્રણ વર્ષે વારો આવશે આવે ફૂલે ફૂલ મારી મેનત દેખાડ દઉને ત્યારે, બે ત્રણ વર્ષ વાળો આવશે મારો
હા.
એના કરતા આમાં આવી જાય તો આમાં કરી દેવાય એમ એ ખાલી ઈસુ રે કે જો અત્યારે હું ફોર્મ ભર દઉં ને અત્યારે જો મારો વારો આવી પણ જાય તો મારે ડ્રોપ કરવી પડે. કોલેજ મારી એછે ઈસુ થોડક
ઈ સિતારો કોલેજ મા છે કે અહ ઇસ્યુ એક કોલેજનો છે તારો એમ હશે ને કમ્પલસરી રાખ્યું છે આવવાનું, નહીતર ડિગ્રી કોલેજમાં તો ક્યાંય કોઈને કમ્પલસરી હોય નહી બીકોમ વાળા ને બધા આરામ થ ઠી આ રહ્યા બી કમ માં જે કરે છે મેડમ ઇ
હા. એ બધું સાચું પ ઇ એ બધા ને ચાલે છે. એન્જિનિયર ને ચાલે છે. બધા
એન્જિનિયરિંગમાં અમાર નથી ચાલતું. મારે એન્જિનિયરિંગ માં નથી ચાલતું કે
મેડિકલમાં જ સાવ ન ચાલે એમ એન્જિનિયરિંગમાં તો કઈ થાય નહી વધારે વધારે. મેડિકલમાં તો શું મરી જાય માણસ. વધારેામાં વધારે ઈ થાય તમારે શું વધારેામાં વધારે કઈક નહી હાલે કમ્પ્યુટર.
હમ્મ.
હમ્મ. એટલે અમારે ફરજિયાત જ છે કે જવું તો પડે જ કોલેજ એમ.
ઓની અત્યારેજ જ જે એસ આર ટી સી ની સાઈટ જ મેં ખોલી છે.
હા.
એમાં હું જોઉં છું. એમાં મારા ક્રાઈટેરિયા બધા ફુલફિલ થાય આઠ કલાકની સિફ્ટ જ છે કે કઈ રીત એ બધી જોતી જઉં છું.
એ તો આઠ જ કલાક ને હશ સ ગવર્મેન્ટમાં બધી આઠ જ હોય આઠ થી વધારે હોય જ નહી.
હા સારું.
સ્પેશિલ જોબ બોય
હા હા મારે કરવું જ છે જો પણ હાઈટ ન્યત ફી નીકળી જાવ તો પછી એટલું ફસ્ટ એડ કઢાવું બેઝ કઢાવું લાયસન્સ કઢાવું ને એટલું કઢાવીને એટલો ખર્ચો કરીને ફોર્મ ભરું ને પછી હું આઈટમાં જ નીકળી જઉ એના કરતા બેટર ને કે આપણેે બધું જોઈન ક. રી એટલે જ મેં કીધું કે કોમલને તારજ ભરી જ આઈટ ન તો કઈ સિરિયસ જ નહી તમારે બે ને તો. એકસો બાવન તો કોમલ ની હશે એટલે. વહ
હા એને એકસો પંસોવન જેવી છે ને કઈક.
ના એકસો પંચાન નથી તો તો ઈમાં કોન્સ્ટેબલમાં આવી જાએ ને. હા એટલે જ એ કટતી હોય એનું. એકસો પંચાવન.
હા તેસ
બધી ગવમેન્ટ એક્ઝામ તો દઈએ દેવા. એક સ્ટાર્ટ નો એક્સપિરિયન્સ થાય ગવર્મેન્ટ એક્ઝામ નું કે કઈ એક્ઝામ કેવી હોય ને એવી રીતના એક્સપિરિયન્સ માટે દઈ દેવાય અમે બહુ જાચી ફી હોય ને કે તો જ ના દેવાય બાકી તો દઈએ દેવાય. હવે પણ ગવર્મેન્ટ એક્ઝામમાં એવું આપડે થઈ ગયું કે ફી હોય. ગમે ગવર્મેન્ટ હોય ને પેલા તો આપણે ફ્રી ઓફ કોસ્ટ થઈ જતો તો કઈ ફીસ હોય જ નહી હવે આપણેે ફી થઈ ગઈ એસ સી વાળા ઓની.
હા હવે થઇ ગઈ છે.
હા.
એન્ડ આગત છે કન્ડક્ટર નું એમાં મેરિટ બેસેસ ઉપર છે કે એક્ઝામ લેસ
એની એડવર્ટાઈઝમેન્ટ હું ડાઉનલોડ કરીને દઉં તને હો.
એ વાંચી લીધી હોય તો કઈ અજ
પણ નથી વાચ્યું મે હું કશું તો ખરું કે હું હું ડો ડાઉનલોડ કરું જો જે એસ આર ટી સી સાઈટમાંથી મળે તો આમાંથી ગોતવી પડેરે કેમકે બસ નો બધ રૂટ નો ન હોય એટલે એમાંથી મારે કરિયર વાળું ગોતવું પડે ને? અવાજ અવાજ આવે છે ને મારો ઓકે અયા બીજી દસ વાતો કરે છે ને એમાં કન્ફ્લિક
નહી નહી નહી એસ્યુ આવે કઈ
ઓકે હ
હાલે છે તારો અવાજ ક્લિયર આવે એટલે હાલયો
હા
હમ અનેડમેરીટ ઉપ ટેન્થ ઉપર હશે કે ટ્વેલ્થ ઉપર
ટેન્થ ઉપર છે ટેન્થ ઉપર
પર છે
હમ
ઓહો ટ્વેલ્થ ઉપર હો તો મારે વધારે માર્ચ ટ્વેલ્થમાં હતા
પણ આપડે તો તારે તો એજ ભરાય ટ્વેલ્થ ન ટેન્થ નું ટ્વેલ્થ નું ટેન્થ નું ટ્વેલ્થ નું બધા ર કરવાના મારે ડિગ્રી નું કરવાનું બધું આપડે એમાં એડ કરી દેવાનું એજ્યુકેશનમાં અને મેરિટ તો પછી બધું કન્સિડર કરીને બનાવતા હોય કોણ કેટલું બધું ભણેલું દસમા નું અને એ એક્ઝામ હશે કઈ એમ નથી કે દસમા ના ટ
પેલા મેરીિટ બેઝિસ ઉપર સિલેક્શન થશે પછી એક્ઝામ લેવાશે તેમજ ને
એમ થ એમ નથી મને આઈડિયા નથી મારે જોવું જ હાા એને એક વાર હ કરેલું હતું તો એટલે એને ખ્યાલ હશે
હમ તે વાંધો નહીિ તું નોટિફિકેશન વાંચી જ લઈસ હું વાંચી લઈશ મને સેન્ડ કરી દેજે
હા નોટિફફિકેશન ગતું શું મળી ગયું ને
હ એ જેએસઆરટીસી પરિવહન છે ને પેમામાં ન હોય આ વેબસાાઈટમાં નહી હોય કરિયર માટે કઈ અલગ હશે
હા હા એપ નથી ઓનલાઈન સાઈટ ઉપર મારું હમ
ક છું કરિયર એમાં નહી હોય આઈ થિક કરિયર હમાં કેય નથી ને આપડે કય ઓલું વેબસાાઈટ છે સ્પેશિયલ જોબની જ હા ઓ જસ કે એમાં કેમય હશે
મે ઓલું વોટ્સપ મેસેજ મોકલ હતો ને તોને એમાં તો લખેલું હતું કે એમાં લખેલું હતું કે સારથી કઈ કેવી રીતના
તો એ સારથી તો પરિવહન સારથી જ છે પરિવહન સારથી એ
અ ઓકે આમાં જીએસઆરટી છે ડ્રાઈવર પ્લસ કન્ડક્ટર ત્રીસ ત્રણસો ચોપન રૂપિયા છે ડ્રાઈવર કંડક્ટરમાં આપણે આપીએ ને. તો એમાં ડિટેલ્સ જાઉને હું. તો એમાં કુલ જગ્યા ચાર હજાર ત્રણસો અઢાર.
હા.
હમ, એમાં અનુસૂચિત જાતિની એકસો સુડતાલીસ છે સામાન્ય અને મહિલાની એકોતેર છે.
ઓહો.
જગ્યા. હા અને પાંચ હા, પાંચ વર્ષ માટે છવ્વીસ દસ હજાર પગારને કુલ જગ્યા તો ચાર હજાર ત્રણસો અઠાર છે.
હા.
પછી ભાઈ વય મર્યાદા છે અઢાર થી પાંત્રીસ લઘુતમ શૈક્ષણિક લાયકાત દસ નથી બાર પાસ હા.
ઓકે, તો દસમા વાળા તો ફોર્મ ભરી જ ન શકે તો બાર ઉપર જશે ને મેરિટ પણ એન્ડ ઓનલી બાર ઉપર જસ્ટ બાકી એમ ન હોય કે કોલેજ કર્યું કે તમે બાર કર્યું. મિનિમમ જે હોય, મિનિમમ ટવે છે તો એ બધા ટ્વેલ્થ ના માર્ક્સ મેરિટ બનશે.
હા. ભરતીની પ્રક્રિયા કઈ રીતના છે, તો સો ગુણમાંથી ફળ સો ગુણની ઓએમ આર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વટેજ ગુણ પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાન ને લેવાના રહેશે નહી. ભાઈ સો ટકા એવી રીતના લખેલું છે. આમાતો
હા, તે તો ઓલું ટેસ્ટનું ગઈ છે ને એક્ઝામ નું ગઈ છે.
હમ.
સારું તો હાલનું રાખું પાછો કરું બલ તને ઓકે ભાઈ.
હા, ઓકે વરી